ધવલભાઈ કેમ છો મજામાં
અડી
શું કરો છો
બસ હાલ બહાર નીકળ્યા છીએ.
એવું જમી લીધું?
હા હા અંબાજી સાઈડ ગયા તા ને?
એવું એમ ક્યારે ગયા તા?
બસ હમણાં બે ત્રણ દિવસ પેલા
એવું એમ કે? કેવું રાહ્યુ ફરવાનું થોડી માહિતી આ ને એ વિશે ચ્યાં ચ્યાં ફર્યા તાને?
હા અંબાજી સાઈડ ફર્યાતા એમ? પેલા અમે અહીંથી નીકળ્યા બસ માં
બરાબર!
અને ત્રણ જણા હતા અમે ત્રણ મિત્રો હતા.
હા
પહેલાં અમે ભીમાલ ગયા.
અચ્છા ભીમાલ.
પીમાલ બે દિવસ રોકાયા ત્યાં.
હા
અને ગબ્બર ઉપર ચડ્યા.
એવ એમ?
મસ્ત જામવાનું એ મસ્ત હતું તે સારી જગ્યા છે.
એમ તો હા બરોબર તો તમે જે અંબાજી જયા તા?
હમ
તો અહિયાં તમે રાત રોક ના હતા કે દિવસે દિવસે પાછા આવી ગયા હતા?
અંબાજી ત્રણ દિવસ રોકાણ હતા.
ત્રણ દિવસ હો રોકાના હતા?
હા ઉવે
તો હા સારું કેવાય તો તમે ત્રણ દિવસ રોકાણ તો તો? તમે ધરમશાળામાં રતા કે અહિયાયા કોઈ રૂમ બુક?
ના રૂમ બુક કરી થી.
એવમ કે સુવિધા કેવી હતી રૂમ ને?
સુવિધા બહુ સારી હતી અને જમવાનું પણ મસ્ત હતું.
કેટલું ભાડું હતું એક રાત નું?
ભાડું સા એક દિવસ નું એક દિવસ નુ એક દિવસ નું સાતસો રૂપિયા હા એક જણા નો સાતસો રૂપિયા કંપલેત
તો તો મૂકવ ના પડે કે ત ધરમશાળામાં રહ્યા હો તો
પણ હવે આમાં ખબર નથી
હે?
ખબર નથી એ સમયે
અમે જયારે સુંંધાજી ફરવા જયા ત ને હમણાં અમે મિત્રો સાથે
હ.
એટલે હે ને અમે અમારા કાકાના છોકરા બને ગયા એટલે મજા આ મને જુદાજી ટ્રેન મજાતા ફરવા સુંધાજીમ તો તમે રાતે જોવાનું છે એટલે રાતે અમે જે રેવા રહ્યા હતા ને એટલે અમે ઉલામ રાતા શું કે આપણે ધરમશાળામાં રહ્યા હતા એટલે તમે ખાલી પચાસ રૂપિયામાં એક રાત અને આ જમવાનું તમે જે હોટલ માં રહ્યા તા અહ જમવાનું. ટલ વાળા આવતા હતા કે અલગ જવાનું?
ના એ ગ જવાનું
એવું એમ એ અલગ હોટલમાં જવાનું એમ એવું એમ તો અમે તો જે ધરમશાળામાં રહ્યા ત ને
હા
એટલે એમાં હવે જેમ કે અમે એક પાચાસ રૂપિયા તો અમારે પાડું હતું ખાલી એક રાત નું એક વ્યક્તિ નું એ હા ઓછું કેહેવાય વટર પ્રમાણે એટલે હવે અમે રહ્યા એટલે હવે શું છું એમાં જે જમવાનું હોયને જમવાનું હવે રાજ ફેમસ આઈટમ હતી દાલબાટી દાલબાટી અને ભાત અને મગ અડદ ની દાળ એ ખાવાની મજા આઈ ગ ખાલી દસ રૂપિયામાં આખી ડીશ મળતી હતી બોલો
શું વાત છે.
તો એટલે મજા આવે આમ તમે ધમશાળામાં રહો. પછી અમે રાતે રોગાણા ને એટલે તમે જુઓ તો ખડીક લાઈટ જતી રહે ખડીક લાઈટ આવે પછી અમે ઘરને રૂમ ની બહાર ઊઘવા આવી અને અને જે સમય એ ઉનાળો હતો એટલે તમે જુઓ ને ત્યાં તો એક ધૂળ ઉડતી હોય એવી જોલ કે આવ હ તમે સુુંતાજી જયા નહી હજી તમે ફરવા
ના અમે હમણા અંબાજીથી પછી સુનતા જ ગયા ત અમે
ક્યા થે
તાજી ગયા રામે-
એવું એમ તો તમે બીજે છે ફરવા નહી જયા હમણાં?
તમે સુતાજીો ક્યા
હા
તમે પાલનપુર મિની કેદારનાથ આવેલું છે ને જેસર ત્યાં ફરવા ગયા ત્યાં ફરવા ગયા હતા અને ત્યાં પહાડ ઉપર ચડવાનું હતું
હારું અહં જે શરમાં ફરવાનું હતું ક આ દ્વારકા બાજુ જેલા
ના દ્વારકા બાજુ હવે ન ગયા હજી
એવુંને તો ત હાલ શું બીજું બધું ભણવાનું શું ચાલુ તમારે
ભણવાનું હું આઈટિઆઈ
એવું એમ આઈટીઆમ શું કરો?
આઈ એમ ફ ટ્રેડ છે.
ફીટર નું કામ એમ
આ
એમાં શું આવ થોડી માહિતી આ ને મને
એમાં મશીનરી નું બધું આવે ઓપરેટર મશીન ઓપરેટર હ એમાં મશીન ઓપરેટર કરવાનું તે બધું શીખવાડે બે બે
કેટલા કેટલા વાર નો કોર્સ છે.
નો
હલો હલો કેમ કઈ બોલતા નહિ હા કઈક બોલો કેટલા વર્ષ નો કોર્સ છે.
તે બે વર્ષ નો કોસ છે.
હા તો સારું કવાતોો હ
મારે એક વર્ષ પૂરું થયું છે.
એવા ત થોડી માહિતી આ ને એની વિશે થોડી હોય તો તમારી પાસે
તમે જો આ તમે ટ્રેડ લો ને
હા હા હા
તમને ગમે કંપનીમાં જવા મળે
એ વાત હા એ તો તાર વાદ તો હા છે હમ
અને કદાચ તમે દસ પાસ ઉપર કરતા હતા ને તો તમે ટ્રેડ પૂરો થઈ જાય તમે બારમું પાસ ગણાવો
એમ
સારા ટકે
હું હ વાત તો હાચ પણ મે એ વા અભરી અમારે એક કાકા છોકરો હે
હા
એને દસ પાઈ આઈટીઆઈ કરી એટલે એને હવે દસ પ આઈટીઆઈ કરી ને બે વર્ષની આઈટીઆઈ કરી એટલે આઈટીઆઈની ડિગ્રી મળે જ પછી બાર માં મને એ તરીકે ખાલી પરીક્ષા હાલવા હતી એટલે બારમાં હાર ટકા આઈ જયા ને આઈટીઆ સારું મળી જ એટલે આઈટીઆમ તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે તને નોકરી ના મળે તો તને જે તમે શીસ્યા છો એઈ તમે કરરે તો કોમ કારી કરો ને એટલે કે તમે જેમ ફીડર નું શીખો તો હવે ફીડર નું શીખી રહ્યા પછી તમે ભલે તમે કંપની જોઓ પછી કે તમે પોતાનો બિઝનેસ શરૂ કરી ના કરો બીજા ના ઘરે જઈ હા એટલે આઈટી હા બોલો
મારો વિચાર છે હું ફિટર કરીને સુરત જવાનો છું
એવર ત્યાં સુરત જઈને શું કરવાનું હા તમારો અવાજ નથી આવતો
હા સોલાર માં જવાનું છે
એવું એમ સારું કે હતા હું પણ હાલ બીબી એ કરું છું બે એટલા ન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એમાં બધું બિઝનેસ રિલેટેડ માહિતી મેળવાની આવે જેમ કે બિઝનેસ કઈ રીતે કરવો નોકરી કઈ આપણે જે માર્કેટિંગ મેનેજમેન્ટ કઈ રીતે કરવું હું તો મારે એવી ઈચ્છા છે કે બીબી એ કરીને જે માર્કેટિંગની જે સ્કીલ છે તે શીખવી છે કે ડિમાન્ડ જેમ કે માર્કેટમાં કોઈ પ્રોડક્ટને લાગુ કરવી હોય તો તેની ડિમાન્ડ કઈ રીતે લાવે એવું મારે શીખવું છે એટલે મારે
હા
હાલમાં તો જો મુું
હલો
તમારે કઈક અવાક કેમ આવે છે.
ઓભાર એક કોલ આવ્યો છે એટલે. હા હા કઈ વાંધો નહી કર
બીબી એમાં ઘણું બધું શીખવા મળે તને તમે માર માર્કેટિંગ વિશે એકવાર શીખી જાઉં કે તો જ માની લો કે કોઈ પ્રોડક્ટની માર્કેટિંગ કરવી છે. તો તમે શીખી જાઓ કે કઈ રીતે માર્કેટિંગમાં એનું ઓબ્જેક્ટિવ શું છે એના જે મેનેજમેન્ટ માર્કટિંગ પ્રોડક્શન મેનેજમેન્ટ કઈ રીતે કરવું એનાથી બગાડ ચટલો ઘટે એ બધું શીખો તો તમને ઘણા બધા ફાયદા થઈ જાય એટલે જે તમે. બીમાં એ ઘણું બધું સારું છે એ તમારે એક મિત મિત્ર એ નોતો કોક તમાર મિત્ર કોઈક સોલાર માં નહોતો ગયો.
હા એક છે મિત્ર એ સોલા સોલાર નો ટ્રેડ કરે છે હવે સોલાર નો કોર્સ પૂરો થાય પછી જશે.
એવમ શું કરેટ લઈ્યો
અમે બે સાથે જવાના છે એ હાલ ટ્રેડિંગ કરે છે.
અચ્છા એમ બરોબર છે ટ્રેનિંગ એ બરાબર છે તમે તમારે તો સુરત જવાનું છે.
હા
આમાંજ તમે આઈટી લધી બરોબર છે.
જો તમે જે આઈટીઆઈ કરો એટલે આઈટીઆઈ કઈ જગ્યા કરો છો ડીસામાં તમા છોને
આ ડીસા નજીક ઘોણ ગામ છે ત્યાં આઈટીઆઈ આવેલી છે ત્યાં કરી.
ત્યાં શું શું શીખડાવે કેટલા કેટલા કોર્સ આવેલા છે
ખાસ ખાસ તો આવેલો ન મેકેનિકલ એન્જિનિયર પછી કોમ્પ્યુટર. અ એમએમવી જેવા કણાકોસો આવેલા છે.
હા તો તમારે જે ધ્રુજારી આવે તે કાપી નાખો એમ કેતોતો કે જે કો તો આયા એ વાત હાચી તમારી પણ હ અમે જયારે હું દસમું ભણતો હતો ને એટલે અમને અમારા સ્કૂલ માંથી લો જે શિક્ષકો અમે ત્યાં લઈ ગયા હતા. આઈઆઈટીમાં આઈટીઆઈમાં સોરી આઈ આઈટી અને આઈટીઆઈમાં ઘણો ફરક છે એટલે આઈટીઆઈમાં મુલાકાત લેવા લઈ ગયા કે આઈટીઆઈમાં કઈ રીતે કેવું હોય છે કયા કોર્સ હોય છે એટલે અમે તો ત્યાં જયા એટલે બધા જ તમે ના કે ફીડર બીડર પછી જે બ્યુટી પાર્લર નું હતું પછી મશીનરી એ ઘણું બધું શીખવાનું હતું અમે મજા આવી અમને જે શીખવા મળ્યું પછી મને તો એવું શુ કે તું આઈટીઆઈ કર પણ મારા ઘર ના કે આઈટીઆઈ એવું ના કરું તારે તું બીબીએ કરીને મને થોડી ઘણી ઈચ્છા હતી કે મુ પણ માર્કેટિંગ વિશે માહિતી મેળવું થોડું માર્કેટિંગમાં તમે એકદમ શીખીજોને તો તમે પોતાનું સ્ટાર્ટઅપ એ બિલ્ડ કરી શકો. એટલે મેં બીબી આ બીબીએ લીધો. તમારે તો હવે આઈટીઆઈમાં જ તો જે ફીડર ની જોબ કરો. તમારા આમાં રસ છે.
હમ
તમને કેવો રસ છે આમાં ફ્રીડરમાં
ફિટર માં સારો રસ છે અમને
એવું એમ તમને આવડી ગયું એમ શું કર તમે ત્યાં જાઓ શું કામ કરો ત્યાં
ત્યાં અમારે થિયરી પણ અને પ્રેક્ટિકલ કરવાનું ગણિત નો પણ કોર્સ આવે ગણિત નો પણ ટ્રે પ્રિયડ આવે.
એટલે તમારે કેટલે કેટલા ટકા પ્રેક્ટિકલ હોય ને કેટલા ટકા ઓલું થિયરિકલ હોય.
અમારે ઉ એ ગમે ત્યારે ગમે તે દિવસે એટલે અમારો ટાઈમ છે. સાડા દસે જવાનું અને ચાર સાડા ચારએ છુટી જવાનું.
એમ તો સારું કેતો તો આપડે જેમ સ્કૂલ ટાઈમ જેવું જ ને એમને
હા એજ ટાઈમ
તો તો સારું કશું પ્રોબ્લેમ ના થાય આપણે ફરવાની તો આમ તો કોલેજમાં કોલેજમાં છેવું કે લેક્ચર ભરવાના ન ક એવું હોય. પણ આઈટીઆઈ તો હ તમારે એવું ના હોય કારણ કે તમારે તો એક સ્કીલ હવે તમે એવું નાને તમે ડોક્ટર બનતા હોય હવે ત ડોક્ટરની એમબી કરવા જાઓ હવે તમે એમાં લેચર થોડો તો ચ્યા મેળ આવાનો ભણવા હવે તમે ઓપરેશન નું લેક્ચર ભણતા હોય હા તો આ તમારી બાજુમાં જ જે મૂર્ખ આ જે લોકો અવાજ કરે છે ને તેને દૂર કરીને આ થાય છે એટલે આપણે વાત કર આપણે વાત કરતા હતા કે ઘણો બધો ફાયદો થાય બીબીએ થી પણ આઈટીઆઈ તો કરવી જ જોઈએ લોકો એ મારો એક મિત્ર છે ધવલ કરી ને અમારા પેપડ નો હે ઈ પણ આઈટી આઈ કરે એ પણ હાલ ઓલું ચેવો કોર્સ કેવાય હા વાયરમેન નો કોર્સ કરે છે તને કોઈ વાયર તેની માહિતી હે
હા બરાબર
એ વાયરમેન નો કોઈ તમને ઇન્ટરેસ્ટ છે વાયરમેનમાં
આ વાયરમેન મને ભાવે છે મારા પપા લાાઈટ ફિટિંગ કરે અ એટલે મન એ બધું ફાવે છે.
એવુ એમ તો તો વાયર મેનમાં તમને કદાક ફીટરમાં લીધું એના કરતા વાયરમેનમાં લીધું હોય તો તમે ઝડપી શીખી જોત
હા મારે વાયરમેન નું લેવું હતું પણ મને તે ટ્રેડ ના મળ્યો. એટલે મેં પણ મારે રહી ગયું
હા બરોબર છે તો મજા આવ તમે કદાક વાયરમેન શીખ્યા હો તો તમે સારું ઘણું એવું શીખી ગયોત